વિ શવી કશ
હલો જય શ્રી કૃષ્ણ ભાઈ કેમ છો બધા ઘરે બેટા સારા છે ને
એકદમ સારા મજામાં અમણા તો ઘરે બધા સારા જ છે તમારી ઘરે કેમ છે બધા
હા બટા સારા છે અને હાલમાં શું છે કે જે ડિજિટલ પેમેન્ટ આવી્યું છે તેના વિશે તમે મને થોડું ઘણ જણી શકો છો કારણ કે મેં ડિજિટલ પેમેન્ટ વિશે એટલું બધે જાણકાર નથી તો તમે તમે કઈ જણાવ શકો છો મને વધારે
ડિજિટલ પેમેન્ટ વિશે થોડુંક જણાવું છે કારણ કે ડિજિટલ પેમેન્ટ એ ખુબ જ સારી વસ્તુ છે અને ડિજિટલ પેમેન્ટ ઉપયોગ કરવો જ જોઈએ મને એવું લાગે છે કારણ કે જો આપણે ડિજિટલ પેમેન્ટ આજનાનિક યુગમાં જો ઉપયોગ ના કરીશું ને તો ખુબ જ વધારે તકલીફમાં મુકાઈ જવાના છે કારણ કે ડિજિટલ પેમેન્ટ એ ખૂબ જ સારી વસ્તુ છે અને ડિજિટલ પેમેન્ટ આપણે ઉપયોગ કરવો મારા ઘરના બધા જ લોકોને ઉપયોગ કરવા કહ છો અને નાના બાળકો એ ઉપયોગ કર કારણ કે નાના બાળકો ઉપયોગ કરી શકે છે અનેટલ પેમેન્ટ ક્યારે ઉપયોગ કર આપ યોગ્ય માહિતી કાર હોઈએ માહીજ ના હોયટલમેન્ટ ઉપયોગ ના કરવો જો કારણ કે તમને ખબર છે કેટલ પેમેન્ટમાંું વસ્તુ હોય કે મતલબ જો આપ યોગ્ય પ્રમાણમાં માહિતી ન હોય તોટલ પેમેન્ટ આપણે ઉપયોગ ના કરવો જોઈએ
હા તમારી વાત એકદમ સાચી છે અને ડિજિટલ પેમેન્ટ દ એમનું મને થોડું ઘણું જ્ઞાન છે જેમ કે ડિજિટલ પેમેન્ટ એ ખુબ જ સારી બાબત છે એના કારણે જ આપણો દેશ આગળ જશે કારણ કે હાલમાં જોવા જઈએ તો બીજા ઘણા બધા દેશ જેમ કે ચાઈઇના અ તો એટલી બધી ટેકનોલોજી હાઈ થઈ ગઈ છે કે એ લોકો તો શું કરે છે કે જે પોતાના હાથની જે હથેળ હોય છે તેનામાં જે નસ હોય છે તેના દ્વારા જ એકબીજા માટે ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરી શકે છે એટલે એ લોકોની જે ટેકનોલોજીે ખૂબ જ હાઈ થઈ ગઈ છે અને મેં તો એવી ઈચ્છા રાખું છું કે આપણું જે ટેકનોલોજી છે આપણો દેશ છે તે પણ આવો વિકસિત થાય અને એટલો બધો વિકસિત થઈ જાય કે આપણા દેશમાં પણ એ લોકો આ ફાટને હટળ અને એમ ઘણો બધો રીતે પૈસા ટ્રાન્સફર કરી શકે કારણ કે જે પૈસા ટ્રાન્સફર કરવાનો હોય એ ખુબ જ સારી બાબત ગ છે કારણ કે એના કારણે આપણે જે આપણી પાસે પૈસા હોય એ ફાટી જવાનો કે ચોરી થવાનો હાલ શ છે ચોમાસાની રટો ચાલી રહી છે તો ચોમાસાની રૂટમાં કોઈ વાર પૈસા પડી જવા કે પછી ખોવાઈ જવાનો પણ રહેલો હોય છે તો એ ભય પણ નહી એ માટેટલ પમેન્ટ ખુબ જ સારું ગ છે તમને શું લાગેિજટલ પેમેન્ટ આપણા દેશ માટે ખુબ જ સારી બાબત છે કે પછી એનો ઉપયોગ કો આપડે બધા ટાળવું જોઈએ
આપણે પેમેન્ટ જેથી કરીને આપણે ઓનલાઈન પેમેન્ટ ઉપયોગ કરવો જ જોઈએ અને તમે શું તમે પણ ઉપયોગ કરો છો ઓનલાઈન પેમેન્ટ
હા ઓનલાઈન પેમેન્ટ નો ઉપયોગ તમે બી કરો છો જેમ કે ફોન પે છે ગુગલ પે છે એ બધ સારી એપ છે કારણ કે એમાંથી આપણેે પૈસા ટ્રાન્સફર કરીએ તો આપણને ઘણું સારું એવું ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે જેમ કે આપડે હજાર રૂપિયા ઉપર જો ટ્રાન્ઝેક્શન કરીએ તો આપણે દસ થી વીસ ટકાની જે કુપન આવે છે તે સ્કચ કરીને આપણે ફ્લિપકાર્ટ પરથી અમુક જેટલી રકમનું આપણે ડિસ્કાઉન્ટ મળે છે પછી એમેઝોન પર અમુક રકમ ન ડિકાઉન્ટ મળે છે કોઈ વાત આપણે ત્રીસ રૂપિયા સુધીમાં ડિસ્કાઉન્ટ પણ મળી કેશબેક પણ મળે છે એટલે ખુબ જ સારી બાબત જણાય છે અને ડિજિટલ પેમેન્ટ એમ જોવા જઈએ તો બહુ ઘણી સારી હોય છે કારણ કે આપણે ત ખબ જ ઉપયોગી હોય છે આપણે પૈસા સાચવાના હો નથી કારણ કે આપણે ઇન્ટરનેટ ના માધ્યમ દ્વારા એક ખાટમાંથી બીજા ખા પૈસા ટ્રાન્સફર કરી શક એ માટે આપણા ફોનમાં બેટરી હોવી એ ખૂબ જ પ્રાથમિક બાબત છે અને સાથે સાથે એ પણ હોવું જોઈએ કે આપણે ત્યાં ઇન્ટરનેટ ની સુવિધા ઉપલબ્ધ હોવી જોઈએ તમારે કેવું તમે ફરવા ગયા હોય અને તમારી સાથે આવું કઈ બનાવ બનેલો કે તમે ઓનલાઈન પૈસા લઈ ગેલા તો ખુબ જ સારું બનેલું કે પછી તમને રોકડ પૈસાની જરૂર પડેલી એવું કઈ બનાવ બનેલો
હા ભાઈ અમે પણ જયારે ફરવા ગયા હતા અમે જયારે રનગર ફરવા ગયા હતા ને ત્યારે એ બ બનેલો હતો મતલબ અમે મતલબ ફરવા ગયા હતા અને ત્યારે અમારી પાસે એટલા બધા પૈસા પણ ના હતા અને મતલબ કેશ પૈસા ના હતા બધા જેટલા બી પૈસા હતા બધા મતલબ એલા જ પૈસા હતા જે ઓનલાન પેમેન્ટ દ્વારા ઉપયોગ કરી શકીએ તો મતલબ અત્યારે એવો બનાવ બન્યો કે એના લોકો પેમેન્ટી ઉપયોગ કર ના ર આપણે ઓલામેન્ટ ઉપગ કરવા હોય સામેમે ઉપયોગ કરતા હોય તો ત્યારે આપણે ઓનન પમેન્ટ ઉપયોગ કરી શકીએ જેથી કરીને અમારે ખુબ જારે એ તકલીફ નો સામનો અને ઉપયોગ આ મતલબન પેમેન્ટ સરખી રીતના આપણે ના ઉપયોગ કરી શકીએ જેથી કરીને જો આપ બેટરી હોયને સારું હોય અને અમેો ઓનમેન્ટ ઉપયો કરતા હોય ત્યારે જ આપણે ઓનલાન પમેન્ટ ઉપયોગ કરીકીએએ અનધર રીત ઓનલાન પમેન્ટ ઉપયોગ બીજી બધી વસ્તુ માટે મતલબ આપ આપણામાં નેટવર્ક હોવું જોઈએ અને બીજું આપમાં રિચાર્જ હોવું જોઈએ આ બધી વસ્તુ ખબપત ત્યારે ઉપગ કરીશું પરંતુ આ વસ્તુ બધાના પાસે જ ન પણ હોય અને ઓનલાન પેમેન્ટ ન ઉપયોગ કરી શકે જેથી કરીને પેમેન્ટ ઉપયોગ કરવા માટે એટલી વસ્તુ કમ્પલસરી હોવી જ જોઈએ ત્યારે ઓનલાન પમેન્ટ આપ ઉપયોગ કરી શકી બાકી ઓનલાન પેમેન્ટ મને મારા કરિયાણાની દુકાનમાં ખુબ જ વધારે કામ લાગે છે કારણ કે અમારે શે ને કે મતલબ પૈસા એકબીજા ને આપવાના હોય જયારે છૂટા પૈસા ના હોય તો ત્યારે મતલબ તેમાં ટ્રાન્સફર કરી શકીએ છીએ અમે બે રૂપિયા બધાને આપી દે છે એથી કરીને ખુબ જ એવું સારું પણ પડે અને ઓનલાઈન પેમેન્ટ સારી રીતના અમે ઉપયોગ કરીએ છીએ અને મને તો ખુબ જ વધારે એવું ગમે છે કે ઓનલાઈન પેમેન્ટ મેં ઉપયોગ કરતા મને તો કારણ કે મારા જે બચત કરવાની જે આદત છે તો તે આડતમાં ખુબ જ વધારો થઈ ગયો છે ન પેમેન્ટમાં કેટલું એક્સપેન્સ થયું છે તે બધું આપણને બતાવી દેશે હિસ્ત્રીમાં કે આ મહિનામાં કેટલું મતલબમાં એક્સપેન્સ થયું છે તો મતલબમાં કેટલું એક્સપેન્સ થવાના કારણે એટલા પૈસા મતલબ મારા ક એ મને ખબર પડે જેથી કરીને મે એટલા પૈસા ઓસા છો અને આ જગ્યાએ વધારે ઉપયોગ થતો છે એવું કરીને મેં છે ને એ પૈસા ઓછા મતલબમાં ખર્ચ કરું છું જેથી મારા કેટલા આ મહિનામાં એટલા મતલબમાં પૈસા બચાવ્યા એટલી જગ્યાએ પૈસા ખર્ચ કરીએ અને આ જગ્યાએ પૈસા ન ખર્ચ કરવું જોઈએ એ બધી વસ્તુઓ મતલબમાં ખૂબ જ સારી પડી રહે છે અને મારે તો ઓનલાઈન પેમેન્ટ નો અનુભવ ખુબ જ સારો રહ્યો હશે હમણાં સુધી તો જેથી કરીને મે ઓનન પેમેન્ટ ઉપયોગ કરવા બધાને કહું છું પરંતુ આપણે પહેલા તો એના હશે ને પહેલા તોતલબ આપણે ઓનલાન પેમેન્ટ માટે માહિતીગાર આપડે હોવું જોઈએ કારણ કે ઓનલાન પેમેન્ટ માટે આપે માહિતીગાર સી ઉપગ કરી શું કારણ કે મેને કિસ્સો શું નાો મારા ઘર બાજુમાં મલ એક મારો ફ્રેનતો હતો તો તેના શું બનાવ ઓનન પેમેન્ટ વિશે ખુબ જ સારી રીતે માહિતીગાર ન હતો અને શું થયું કે મતલબ તેના પર એક લોકોએ ફોન કર્યો મતલબ ફ એક લોકોએ અને તેને કહ્યું કે ભાઈ તમે મને ઓટીપી આપો અમે બેંક માંથી બોલીએ છીએ તો તેમણે શું કે ઓટીપી શેર કરી દીધો અને તેમના અઉન્ટમાંથી બધા પૈસા માહિતીગાર ના તો આપણે આપી દશું વસ્તુ છે ને ગામબ આપમાં શિકાર બની શકીલબ જેથી કરીને માહિતી ી જોઈ પ ત્યારબાદને ઉપગ કરવાેવ જોઈએ કારણ જોડાયલી પૈ સાથે આપ તેને ખુબ જ ધ્યાનથી ઉપગ જોએ અને આપણે એક એક પૈસ ખુબ જ મન કએ છી તો કોઈ આપલ નરી ના કરવા સારી રીતનો ઉપયોગ કરવો જોઈએ અને આપણે એકદમ સાવધાનીથી ઉપયોગ કરવો જોઈએ કારણ કે તે આપણા મહેરાન ના પૈસા છે કોઈ એમ ચોરી લીધે આપણને સારું ના લાગે જેાર અંક હોય શેર ન કરવો આપે પોતે સારી રીતના ઉપયોગ કરવોનેમેન્ટ
હા તમારી માટે એકદમ સાચી છે અને ઓનલાઈન ઓનલાઈન નાણું એ ખુબ જ ખરાબ નું છે કારણ કે જો આપડ પસે પૈસા હોય એને સારા પૈસા હોય તો આપડે હાલમાં ઈક્વિટી સારો છે વ્યાપાર સારો છે અઠવાડિયા ડિમેન્ડ ઘણુ બઘી વસ્તુઓ વસ્તુ ખરીદી શક્યે કરીને આપ શેર હોય તે ખરીદીને આપણે કંપનીના માલિક પણ બની શકીએ છીએ અને એમાં આપણને પાગ મળે છે અને ભવિષ્યમાં આપણને સારા એ ઈન્કમ પણ મળી રહે છે અને બીજો મોટો ફાયદો એ શું છે કે એસઆઈપી આપણે કરવો જોઈએ એટલે કે આપણે મહિને અમુક જેટલી રકમ નક્કી કરવી જોઈએ જરેકે તમે જોબ કરતા હોય ને તમારા પગાર સારો એવ બતું હોય તો એનો ઉપયોગ તમે નહીં કરતા હોય તો તમારે એને એસઆઈપી કરી નાખવી જોઈએ કારણ કે એસઆઈપી નો ફાયદો એક બે વર્ષ માટેનો નથી એ તમને પછા જેમ તેમમ દિવસો પછાર થશે તેમ તેમ દસ પંદર વીસ વર્ષ પછી તમને ખુબ જ ઉપયોગી થશે અને જો તમે હમણાંથી એસઆઈપી કરશો તો તમારા આવનારા ભવિષ્ય છે તેમાં તમારા બાળકો અને તમે પોતે એમ ઘણા બધાને ફાયદો થઈ શકે તેવ છે કારણ કે એસઆઈપીમાં કોઈ પણ પ્રકારનું જોખમ રહેલું નથી કારણ કે એમાં અમુક ટકા રે આપને ફાયદો મળે જ છે અને જેમ જેમ તમે વધુ જેટલા સમય વધુ રોકાણ કરશો તેટલો તમને વધુ ફાયદો થશે એટલે એસઆઈપી કરવું એ ખૂબ જ અનિવાર્ય છે અને હું તો બધાને જ કહું છું કે એસઆઈપી કરો અને એસઆઈપી માં ખૂબ જ પ્રોફિટ પણ જોવા મળે છે એમ એસઆઈપી તો ખુબ જ સારી બાબત છે. તમે એસઆઈપી વિશે જાણતા હશો ને તો તમને શું લાગે એસઆઈપી સિવાય બીજું પણ એવું કોઈ વસ્તુ છે જેમાં આપણે રોકાણ કરીને સાર એવી ઈન્કમ ભવિષ્યમાં કમાઈ શકી છીએ?
હા ભાઈ એ બધી બઉુ ઘણી વસ્તુ છે જેમ કે મેં તમને કહ્યું કે મ્યુચ્યુઅલ ફંડ નામનું પણ એક વસ્તુ કે જેમાં મતલબ આપણે પૈસા રોકી શકીએ છીએ અને તેમાં ઘણો બધો એવો સારો આપણને મતલબમાં ઇન્ટરેસ્ટ મળી રહે છે કારણ કે આપણે જો બેંકમાં એમેન્ટ પૈસા મૂકેલા હોય તો તેના કરતા આપણે મ્યુચ્યુઅલ ફંડમાં કેવું કઈમાં રોકી રાખી ે આપ તેના પર વધારે વ્યાજ મળ અને જો આપણે બેંકમાં એમ જ પૈસા મૂકીશએ અને વર્ષો વર્ષ સુધી આપણે બેંકમાં એમ જ પૈસા મૂકેલા હો તો મતલબ આપ તેના પર થોડું પણ વ્યાજ મળતું નથી એથી કરીને આપણા આ બધું વસ્તુ છે ને ક્યારેય બધું કરી શકીએ જય્યારે આપણા ડિજિટલ પેમેન્ટ ચાલુ હોય ને ણે ડીમેટ અકાઉન્ટ બનાવેું હોય કારણ કે શેર જે ખરીદ લે વે કરવાની હોય તો એ ખરીદ લઈ વેચ ક્યારે થઈ શકે જય આપણે ડીમેટ અકાઉન્ટ બનાવલ અને ડીમેટ એકાઉન્ટ ક્યારે બને જય્યારે આપણું મતલબમાં ડિજિટલ પેમેન્ટ ચાલુ હોય તો ડિજિટલ પેમેન્ટ મતલબમાં યુઝ કરવું આજના જમાનામાં ખુબ જરૂરી બની ગયું છે જો આપણે શેરનું લેવેજ કે એવું પણ કંઈ પણ કરવું હોય તો આપણે મતલબમાં ડીજિટલ પેમેન્ટનો ઉપયોગ કરવો કમ્પલસરી થઈ ગયું છે કારણ કે ડિજિટલ પેમેન્ટથી જ બધી વસ્તુ આજના જમાનામાં થઈ રહી છે અને બધું ઘરથી જ બધું ટ્રાન્ઝેક્શન થી માણીને બધું વસ્તુઓ ઘરથી જ થઈ જાય છે જેથી કરીને ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે અને મેટો મેન્ટ ઉપયોગ કરવો જ જોઈએ એટલે આપણેે બધાને મારા ઘરના લોકોનેટલ પેમે ઉપયોગ કરતા શીખવ્યું છે અને તેઓ ખુબ જ સારી રીતટલ પેમેન્ટ ઉપયોગ કરતા થઈ ગયા છે અને મને પણ ખુબ જ વધારે એવું સારું લાગ્યું કે મલબ તેિટલ પેમેન્ટ ઉપયોગ કરતા થઈ ગયા તેઓના સમય પણ ખુબ જ વધારે એવો બચી રહ્યો છે અને તતો મતલબ સારી રીતે ડિજિટલ પેમેન્ટ ઉપયોગ કરી રહ્યા છે. તો ચાલો ભાઈ મળી હ પછી આપડણે કોઈ દિવસ વાત કરીશું ડિજિટલ પેમેન્ટ ઉપર હમણાં તો મારે થોડું કામ છે તો પછીથી વાત કરીશું.
હા ચાલો મળશુ ત્યારે વાત કરશુ